નમસ્તે હું સારી છુ તમે કેમ છો. હુ, પણ મજામા છુ. આજે આપણે પ્રવાસ અને ગુજરાતના પ્રસિદ્ધ સ્થળો વિશે વાત કરીએ. હા જરૂર
મને પ્રવાસ કરવામાં ખુબ જ મજા આવે છે મને પણ
પ્રવાસ કરવાથી નવી જગ્યાઓ જોવા મળે છે. અને ઘણું બધું શીખવા પણ મળે છે ને સાચી વાત. ગુજરાતમાં પણ ઘણા સુંદર પ્રવાસન સ્થળો આવેલા હોય છે. હા તે તો સાચું કયું. સૌથી પહેલા તો મને દ્વારકા જ યાદ આવે છે. તે ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે જાણીતી છે ને- - હા દ્્વારકાધીશ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે લાખો શ્ર્ધાળુઓ ત્યાં દર્શન કરવા આવે છે. હા એ તો બરાબર શું તમે ક્યારે દ્વારકા ગયા છો?
હા હું મારા પરિવાર સાથે ગઈ હતી ત્યાંનું દરિયા- - કિનારો અને મંદિરનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોગા- -
ખુબ સરસ. હું હજુ સુધી નથી ગઈ પણ જવાની ઈચ્છા છે. જરૂર જજો તમને ખૂબ જ આનંદ આવશે. હા હું જઈશ. ગુજરાતના બીજા કયા કયા સ્થળો છે જે તમને ગમે છે? મને સોમનાથ ખુબજ ગમે છે.
સોમનાથ નું મંદિર ભારતમાં બાર જ્યોતિર્લિંગોનું એક છે
ગુજરાત નું સોમનાથ મંદિર- - હા સોમનાથનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રસ સા્ સાચ મંદિરની નજીકનો દરિયા કિનારો પણ ખુબ જ આકર્ષણ છે. તમે કોઈ દિવસ ગયા છો હમ મેં સાંભળ્યું છે કે ત્યાં સાંજે લાાઈટ અને સાઉન્ડ શો પણ થાય છે. તે કેવો હોય છે. હા તે શો મંદિરની ઇતિહાસ વિશે બહ ખુબ જ પ્રસિદ્ધ છે.
અને તેની માહિતી બહ સરસ હોય.
ગુજરાતમાં કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો વિશે શું કહેશો તમે તમારો શું વિચાર છે. મને સાપુતારા ખુબ જ ગમે.
તે ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.
સાપુતારા હા. સાપુતારાનું વાતાવરણ આખું વર્ષ આનંદમય રહે છે. તમે ગયા છો હા.
ત્યાં બોટિંગ રોપવેે અને સનસેટ પોઈન્ટ ન જોવાનો કઈ મજા ચાલ હોઈ. હા તમે ત્યાં કેટલી વાર ગયા છો. બે વાર હું મિત્રો સાથે ગઈ હતી. વરસાદની ઋતુ માં ત્યાંની હરિયાળી નું અદભુત લાગે છે. ખરેખર મને પણ કુદરતી સ્થળો બહુ ગમે છે. પણ મને જોવાનો ચાન્સ જ નથી મળતો.
અને ગુજરાતના કચ્છ નું રણ પણ ખુબ જ પ્રસિદ્ધ છે. હા સફાઈદદરણ દુનિયાભરમાં જાણીતું છે.
અને રણોત્સવ દરિયા ત્યાં હજારો પ્રવાસીઓ આવે છે.
મેં ફોટાઓમાં સફેદ રણ જોયું છે. ચજ ની રાતમાં તે ખુબ સુંદર દેખાય છે અને મને પણ ક્યાં જવું છે. હમ. ત્યાં સ્થાનિક સંસ્કૃતિ સંગીત અને હસ્તકલા પણ વધુ જોવા મળે ગુજરાતની સંસ્કૃતિ ખરેખર સમૃદ્ધ છે તમાર શું કેવું છે. બિલકુલ પ્રવાસીઓ માટે એ વિશેષ આકર્ષણ છે.
વન્ય જીવન ના સ્થળો વિશે તમારું શું કેવુ છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખૂબ જ મહત્વનું છે. કારણ કે ત્યાં એસિયાટિક સીહો જોવા મળે છે ખરું ને હા આખા વિશ્વમાં એશિયાટિક સિંહો મુખ્યત્વે ગીરમન જોવા મળે છે ને મને વન્ય જીવન જોવાનો ખુબ જ શોખ થાય. તો મારા ઘીરની સફારીઓનોો અનુભવ જરૂર લેવો જો જરૂર ગીર સિવાય કોણ કોઈ સ્થળ છે. જે તમને ખબર હોય.
હા
જેમ કે નળ સરોવર પક્ષી અભયારણ્ય માટે ખુબ જ સુંદર હોય છે, ત્યાં વિદેશી પક્ષીઓ આવે છેને મેં એવું સાંભળ્યું છે શું આ સાચું છે, હ શિયાળામાં હજારો પક્ષીઓ ત્યાં આવે છે. અને ફોટોગ્રાફી માટે તે ઉમ સ્થળ ચોક્કસ હા ઘણા ફ ફોટોગ્રાફર ત્યાં જાતા હશે ને ગુજરાતમાં ઐતિહાસિક સ્થળો પણ ઘણા છે. હા પાતાની રાણીકી વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે યુનેસ્કો વર્લ્ડ
હા. અને તેની કોતરણી ખુબ જ સુંદર હોય છે અને મજા આવે છે.
મને ઈતિહાસ સાથે જોડાયેલી જગ્યાઓ જોવી ગમે છે. તમને ખબર હોય તો મને હજી એના વિશે કઈ જણાવો.
તો તમને ચાપાનેર પાવાગડ પણ ગમેશે પાવાગડ ત્યાંના કિલ્લાઓને ઐતિહાસિક સ્મારકો પ્રસિદ્ધ છેને. હા. તેમજ પાવાગઢ કાલિકા માતાનુ મંદિરમા તો ખુબ જ જાણીતુ હતુ.
ગુજરાતના દરિયાકિનારા વિશે શું કહેશો
અને દરિયા કિનારે સમય પસાર કરવો ગમે છે.
દરિયામાં ઠંડી હવા અને સૂર્યાસ્ત નો નજારો મને શાંત
આપે છે. સાચું કહ્યું તમે પ્રવાસ માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ જ્ઞાન પણ મહત્વનો છે.
હા પ્રવાસથી આપણે નવી સંસ્કૃતિ, ભાષા
અને પરંપરાઓ વિશે જાણીએ છે. વિદ્યાર્થીઓ માટે પણ પ્રવાસ ખુબ ઉપયોગી છેને. હ. કારણ કે પુસ્તકોમાં વાંચેલી વસ્તુઓને વાસ્તવમા જોઈ શકાય છે. પ્રવાસ દરમિયાન સ્થાનિક ભોજનનો સ્વાદ પણ માણી શકાય ને
હ ગુજરાતના ઢોકળા
ખાંડવી, થેપલા અને ઊંધિયું તો ખૂબ જ પ્રસિદ્ધ છે. મને ઊંધિયું અને જલેબી ફાફડા ખૂબ ગમે છે. મને પણ. પ્રવાસનો આનંદ એ સ્વાદિષ્ટ ભોજન વગર અધૂરો લાગે છે. તમારા મતે ગુજરાતનું સૌથી સુંદર સ્થળ કયું છે? મારા માતે કચ્છ નો સફેદરણ. સૌથી અનોખું સ્થળ છે.
અને મારા માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ખૂબ સરસ. દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હોય. સાચી વાત. પરંતુ ગુજરાતના દરેક સ્થળમાં કઈક ખાસ છે. હા એટલે જ ગુજરાતી પ્રવાસ સીઓ માટે એક આદર્શ રાજ્ય છે. હા. સારું કહ્યું. આજે તમારી સાથે વાત કરીને મને ગુજરાત વિશે ઘણી નવી માહિતી મળી છે. મને પણ આનંદ થયો આવીજ રી ફરી કોઈ નવા વિષય પર ચર્ચા કરીશું? હા જરૂર. તમારી પાસે કોઈ બીજા અલગ અલગ ટોપિક વિશે વાતચીત હોય તો મને કેજો મને બોઉ ગમે છે. હા હા જરૂર.
તમને ખબર મને હજુ કેટલાક નવા નવા ટોપિકો ગમે છે? જેમ કે ખેતી વિશે પછી ગુજરાતી ખાવાનું વાનગીઓ કેવી રીતે બને ટીવીમાં નવા નવા ને બધું જોઈને મને બઉુ ગમે છે તમને એના વિશે કઈક ખબર હોય તો કેજો. હા જરૂર કઈશ અગર ખબર હશે તો હા જરૂર કેજો પછી કોઈક વાર ભેગા થઈને આપડે બધા આપણા ભારતના ઉજવાતા તહેવારો અને તેની પરંપરા વિશે પણ જણાવજો મને હા મને ખબર શિક્ષણ અને વિદ્યાર્થી ન અનુભવ અને નવા નવા જોવામાં તો ખુબ જ મજા આવે
સાચું તમને આ બધી વાત કરી રસ છે. હા
ખૂબ રસ મારે ને તમારી સાથે ગામ ને શહેર ન જીવન વચ્ચે શું શું અલગ અલગ ભેદભાવ છે તે પણ જાણવું છે? તમને ખબર હોય તો મને કેજો ને. હા જરૂર મને ખબર હશે હું તમને બધી જ જાણ કારી આપીશ હા. પછી કોઈ દિવસ ભેગા થઈ ને બાળપણ ની યાદો પરિવાર સંબંધો તે બધા વિશે વાત કરશું ને એમાં મેન તો સારા જીવનનો અનુ ભવ છે.
ખબરબાઈલ નાબાઈલ ના લનીધ શું શ છ ઉપયોગ કેટલો વધી ગયો છે હા એ તો છે. પર્યાવરણ અને પ્રદુષણ પણ કેટલું થાય છેને. હા બહુ જ થાય છે પ્રદુષણ થી તો આ પ્લાસ્ટિકને તેનાથી બધું ખરાબ જ. હા, પ્રદૂષણ ના લીધે કેટલા જીવજંતુ, પશુ-પંખીઓ મરી ગઈ છે. અને રોગ નો ફેલાવો થાય, તે તો અલગ જ તેના લીધે કેટલી મહામારી પણ આવી ગઈ છે. હા, અત્યારે જ કુરુ ના પણ આવી ગયો. હા, કોરોના થી તો જેમ જેમ છુટી મળી છે આપણને. ચાલો આવજો. પાછા મળશું ત્યારે મને આ બધા વિષય પર વાત કરશું. હા, જરૂર.
બાય.
આવજો. શ